જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણા, કેમ છો?
બસ મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું. શુ કરો છો?
બસ કરીને આરામ કરતી હતી, તમે શું કરી રહ્યા છો?
બસ હું પણ આ જો આમ આજે થોડેક ફેમિલીમાં છે મારે કોઈક અ અ અમારે ઓળખીતા તો બસ એમને લઈને હોસ્પિટલ ગઈ હતી.
હ કયા હોસ્પિટલ ગયા હતા, ગવર્મેન્ટ કે પ્રાઈવેટ?
હા, હું છે ને સિવિલ હોસ્પિટલમાં ગઈ હતી તો હું ગઈ ને તો તમને કહું ને કે મતલબ હમણાં સિવિલ હોસ્પિટલ કેટલી બદલાઈ ગઈ છે ને સરકારે કેટલી આમ સારી સારી સુવિધાઓ કરી દીધી છે સિવિલ હોસ્પિટલમાં પણ કે નવી નવી તકનીક, કેટલા અનુભવી ડૉક્ટરો અને બહુ મતલબ પહેલાં કરતાં બહુ સારી સુવિધાઓ છે સિવિલ હોસ્પિટલમાં
એ તો એકદમ સાચી વાત કરી તમે કે સિવિલ હોસ્પિટલમાં હવે આપણને કેટલી નવી નવી સુવિધાઓ જોવા મળે છે પેલા કરતા હવે સાધનો પણ ઘણા વધી ગયા છે હોસ્પિટલોમાં પછી અ સાફ સફાઈ પણ ઘણી જોવા મળે છે પેલા તો કેવી રીતને ધ્યાન પણ નહીં આપ તા તા હવે આપ ઘણું ધ્યાન આપે છે અને બહુ બધી સુવિધાઓ મળી રહી છે.
હા, બિલકુલ સાચી વાત છે ખાલી ત્યાં છે ને આપણને રાહ બહુ જોવી પડે છે કેમ કે સિવિલ હોસ્પિટલમાં ઘણા બધા લોકો આવતા હોય છે ને તો ત્યાં ભીડ બહુ હોય છે બહુ લંબ લાંબી લાાઈન હોય એટલે આપણને વાર તો બહુ લાગે છે અને પણ ત્યાંના જે ડોક્ટરો છે ને બહુ મતલબ અનુભવી ડૉક્ટરો હોય છે.
હા, એ વાત તો એકદમ સાચી કરી કે ભાઈ ત્યાં હોસ્પ હોસ્પિટલમાં ડોક્ટરો એટલા અનુભવી હોય છે એટલા અને આપણે જે છે એ સિવિલ હોસ્પિટલમાં ખર્ચ પણ ખુબ ઓછો આવે છે તો આપણને એ પણ ફાયદો જોવા મળે છે પણ એનો એક ગેર એક આપણને ફાયદો નથી કે ભાઈ આપણને લાંબી લાઈન માં ઉભું રહેવા પડે ઘણ ઘણી દેર સુધી આપણને વેઇટ કરવું પડે છે.
હા, એ વાત તમારી સાચી છે કે મતલબ અ અ પણ જે ગરીબ લોકો છે, જે મધ્યમ વર્ગીય લોકો છે, એમના માટે સ સિવિલ હોસ્પિપિટલ જે બધી છે તે એક આશીર્વાદ રૂપ છે.
હા, એ વાત તો એકદમ સાચી કીધી એ આપણના માટે એક મોટો આશીર્વાદ છે સિવિલ હોસ્પિટલ એમાં આમ એમાં પ્રાાઈઇવેટ હોસ્પિટલ કરતા આપણને ઝડપ થી અ કઈ પણ આ ઈલાજમાં આપણને કરાવી શકીએ છીએ કેમ કે પૈસાનો આપણને ટેન્શન રહેતો નથી ને એ જ આપણનો આપણને પ્રાઈવેટ હોસ્પિટલમાં જઈએ તો ત્યાં પૈસા ન કેટલા ખર્ચ થઈ જાય છે કેટલા બધા ટેસ્ટ થાય છે રૂમનો ખર્ચો થાય પછી કેટલા અલગ અલગ જાતના જાતના ખર્ચ હોય છે.
હા, બિલકુલ સાચું કહ્યું સિવિલ હોસ્પિટલ માં જે સરકારી હોસ્પિટલ હોય છે ત્યાં સારવારનો ખર્ચો તો ખૂબ જ ઓછો થાય છે તો મતલબ એટલે જ તો કેવું ને કે જે સામાન્ય અને ગરીબ પરિવારો છે ને સિવિલ હોસ્પિટલ ખૂબ જ ઉપયોગી બને છે.
હ એ વાત તો સાચી કીધી ગરીબ પરિવારને મધ્યમ વર્ગ ના લોકો વધારે સિવિલ હોસ્પિટલ જ જાય છે થોડોક આપણ આપણને વેઇટ કરવું પડે પણ ત્યાં આપણને સારો ઈલાજ મળી જાય છે અને થોડોક કમ ખર્ચે અ કામ ચાલ્યો ચાલ્યો જાય છે.
હા સાચી વાત છે. અને અ જો પ્રાઇવેટ હોસ્પિટલમાં એટલું એક સારું સારું છે કે ત્યાં બો રાહ રાહ ના જોવી પડે કેમકે પ્રાઇવેટ હોસ્પિટલમાં લોકો પણ ઓછા આવતા હોય છે તો જલ્દી વારો આવી જાય છે તો અ ત્યા આપણને બો લાંબી લાઈનમાં ઊભું નથી અ રહેવું પડતું.
હા એ તો
જલ્દી અને જલ્દી જલ્દી તે ઈલાજ પણ આપણું ચાલુ અ થઈ જાય છે.
હા એ તો સાચું કહ્યું કે આપણને જો પ્રાઇવેટ હોસ્પિટલમાં હોય છે આપણને ઈલાજ ઝડપથી ચાલુ થઈ જાય જે આપણને લંબી કતારમાં ઉભું રહેેવું ના પડે. ને ઈલાજ પણ લાગુ પડી જાય છે તો આવું કઈ એ ઈમરજન્સી બને કે આવું કઈ એક્સિડેન્ટ થાય એમાં તો આપણને એમ થાય કે સિવિલ હોસ્પિટલ કરતા આપણને પ્રાઇવેટ હોસ્પિટલમાં જ ભાગવામાં ફાયદો છે
સાચી વાત છે અને પ્રાાઈવેસ પ્રાઇવેટ જે હોસ્પિટલોના રૂમ છે ત્યાં સફાઈ છે અને બીજી અન્ય સુવિધાઓ પણ છે ને સારી હોય છે અને કેટલીક પ્રાઇવેટ હોસ્પિટલોમાં તો કેટલા આધુનિક મશીનો અને વિશેષ સુવિધાઓ પણ હોય છે ને?
હા એ તો છે જ કેટલી બધી સુવિધા આપને મળ મળે છે ને સિવિલ હોસ્પિટલમાં પણ આપણને જોઈ શકી છે કે ઘણી બધી અ અ સુવિધાઓ છે. કેમ કે ડા ડોક્ટરો પણ વધારે ઈલાજો કરે છે તો એમને અનુભવ પણ વધારે હોય છે.
હા, એ વાત તો સાચી છે કે સિવિલ હોસ્પિટલમાં અનુભવી ડોક્ટરો બોવ હોય છે ને હવે તો સિવિલ હોસ્પિટલોમાં પણ ચોવીસ કલાક ઈમરજન્સી સેવા અ ઉપલબ્ધ છે. અને જો મને તો છે ને એવું જ લાગ છે કે વ્યક્તિની જરૂઆત અને આર્થિક સ્થિતિ એ બંને પર આધાર રાખે છે કે એ કઈ હોસ્પિટલ પસંદ કરશે સિવિલ કે પછી અઅ પ્રાઇવેટ.
હા, એ તો સાચી વાત કીધી કે જેમની સ્થિતિ જે હોય એ એના રીતે ડિસાઈડ કરે કે એને અઅ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું જોઈએ કે સિવિલ હોસ્પિટલમાં આર્થિક રીતે નબળા લોકો જે હોય એના માટે સિવિલ હોસ્પિટલ ખૂબ ઉપયોગી છે. પછી ઓછી આવક વાલા ધરાવતા લોકો સારી સારવાર મેળવી શકે નથી એના માટે આ જોઈ શકીએ આપણે કે ગરીબ લોકો ત્યાં જાય છે અને વધારે પૈસાવાળા લોકો કે આવા લોકો એ અઅ પ્રાઈવેટ હોસ્પિટલમાં જાય છે.
બિલકુલ જો ખાનગી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ બંને જ બંને હોસ્પિટલ ખૂબ જ મહત્ત્વની છે આપણા સમાજ માટે. તો મહત્ત્વની વાત તો એ છે કે જે દર્દીને સમયસર અને યોગ્ય સારવાર મળવી જોઈએ ભલે પછી તે સિવિલમાં મળે કે પછી ખાનગીમાં મળે અને બીજું સૌથી મોટું કે કોઈ પણ હોસ્પિટલમાં દર્દી જાય તો ત્યાંનું વાતાવરણ સારું હોવું જોઈએ, દર્દી સાથે વ્યવહાર સારો કરવો જોઈએ. કેમ કે ઘણી વખત છેને સિવિલ હોસ્પિટલમાં. પણ એવું થાય છે અને ખાનગી હોસ્પિટલ ખાનગી હોસ્પિટલમાં ઓછું જોવા મળે છે પણ સિવિલ હોસ્પિટલમાં અઅ જે નર્સ હોય છે, બીજા બધા અઅ સ્ટાફ હોય છે, તેમનો વ્યવહાર દર્દી પ્રત્યે બહુ ખરાબ હોય છે. સરખી રીતે વાત નથી કરતા. તો એ પણ એક મહત્ત્વની વાત છે કે વ્યવહાર સારો હોવા જોઈએ તો કેમ કે ઘણી વાર છે ને વાતાવરણ અને વ્યવહારથી પણ દર્દીઓ જલ્દી સારા થતા હોય.
હા એ તો એકદમ સાચી વાત કરી તમે હવ કેટલું ખરાબ એક્સપિરિયનચ્છ હોય છે જે જ્યાં નર્સ કે સિસ્ટર હોય એ સારી રીતે વાત ના કરે કે કંઈ પણ વસ્તુનો જવાબ પણ સારી રીતે ના આપે. આપને કેટલી વાર પૂછે તો પણ એ સારી રીતે કોઈ જવાબ નહીં આપ તો એમાં આપણને આવું થાય કે આપણે સિવિલ હોસ્પિટલ ન જવું જોઈએ એમાં આપણે પ્ર પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલ જોઈ શકીએ છીએ કે એ લોકો એટલી સારી રીતે ઇલાજ કરે છે. એટલી સારી રીતે ત્યાં આપણની જોડે વાતચીત કરે છે તો આપણને થાય કે આપને ખાનગી હોસ્પિટલમાં જવું એટલે કે
હા બિલકુલ બસ આપણે તો એ જ છે કે વ્યક્તિ પોતાની આર્થિક સ્થિતિ જોઈને હોસ્પિટલ પસંદ કરે છે એટલે વ્યક્તિને સારવાર મળવી જરૂરી છે પછી એ તમે ખાન જે હોસ્પિટલમાં મળે છે મરજન્સી તો હોસ્પિટલ અરે સોરી. અ ખાનગી અ પેલા હું કેવાય સિવિલ હોસ્ટ હોસ્પિટલમાં મળે અને એમ બી જો ગમે ત્યારે ઇમરજન્સી થઈ હોય કે પછી અકસ્માત નડ્યો હોય. તો તમારા આજુબાજુ નજીકમાં જે હોસ્પિટલ તમને મળે ત્યાં વ્યક્તિને સારવાર અપાવો પછી એ જરૂરી નથી કે તમે સિવિલમાં જ જાઓ કે ખાનગીમાં જાઓ તમારી આસપાસ જે પહેલાં હોસ્પિટલ આવે ત્યાં જાઓ મેન દર્દીની સારવાર વ્યક્તિનું સ્વાસ્થ્ય અ છે.
હા એ વાત તો એકદમ સાચી કીધી વ્યક્તિુંનો સ્વા સ્વાસ્થ્ય સૌથી મ મહત્વપૂર્ણ છે. તો એ આપણને ક્યાંય પણ સારો ઈલાજ મળવું જોઈએ અને જે આપણની નજદીક છે અને જે આપણની આર્થિક સ્થિતિ રીતે જે આપણને છે કે આપણને ક્યાં બરાબર રીતે ઈલાજ થશે અને એ રીતે આપણને જવું જોઈએ અને આપણનો ઈલાજ કરાવવો જોઈએ તો એ બંને રીતે બંને જ જરૂરી છે પ્રાઈ અ ગવર્મેન્ટ હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલ બંને જ પોત પોતાની જગ્યાએ બહુ જ મહત્વપૂર્ણ છે.
બિલકુલ અને અત્યારે તો સરકારે એવા કેટલા બધા કાર્ડ પણ બનાવ્યા છે લોકોને કેટલી સહાય કરે છે આ જેમ આયુષ્યમાન કાર્ડ છે અ બીજા બી બધા કાર્ડોથી લોકો કેવી મદદ થાય છે એમને અ સારવાર મેળવવામાં કેટલો ફાયદો થાય છે. છે ને કે એ લોકો મફતમાં એમની સારવાર કરાવી શકાય છે અને અત્યારે તો ઘણા લોકો છે ને જીવન વીમો લેતા હોય છે કે અ બીજું શું કહેવાય સ્વાસ્થ્ય વીમો લેતા હોય છે તો એમ કરીને પણ એ લોકો શું ખાનગી હોસ્પિટલમાં ઈલાજ કરાવે છે. પણ બધા લોકો વીમો નથી લઈ શકતા તો એ લોકો સિવિલ હોસ્પિટલમાં જાય છે.
હા એ તો સાચી વાત કીધી હવે તો કેટલા જાત જાત ના વીમા છે તો એ લઈને પણ આપણને થોડું મદદરૂપ થઈ શકે છે ને આપણે કોઈ પણ હોસ્પિટલમાં આપણનો ઈલાજ કરાવી શકીએ છે. કઈ નહી કેટલી બધી આપણને માહિતી મળી એકબીજા થી વાત કરીને એટલું બધું જાણવા મળ્યું સારું લાગે તમારી જોડે આ પણ તમારી જોડે વાત કરીને ઇન્ફોર્મેશન મળી એટલે ખુબ મજા
બિલકુલ હા એમ પણ જો ને એકબીજા સાથે વાત વાત કરવાથી વાતોનું આદાન પ્રદાન કરવાથી જ એક આપણને જ્ઞાન વધે છે કે એટલે વાત કરતા રહેવું જોઈએ.
હા એ તો એકદમ સાચી વાત કરી. જય શ્રી કૃષ્ણ ધ્યાન રાખજો.
હા.